મિત્ર મિત્ર.
મજામાં, તમે કેમ છો? મિત્ર.
હું પણ મિત્ર મજા માં છું. તમારું મિત્ર વેકેશન કેવું ચાલી રહ્યું છે?
સારું ચાલુ રહ્યું છે, તમારું વેકેશન કેવું ચાલુ રહ્યું છે?
અમારું પણ વેકેશન સારું જ ચાલી રહ્યું છે. તો મિત્રો તમારી પાસે સમય છે કે, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે.
હા, મિત્ર.
હા મિત્ર તો હું જણાવું છું, કે પાણીનું મહત્વ ખુબ જ રહેલું છે, તો આ ટોપિક પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો હું તમને જણાવું છું, કે પાણી વગર કોઈ પણ વિસ્તારમાં વિકાસ શક્ય ન. થી જ એટલે કે પાણી ખૂબ જ જરૂર છે, ગુજરાત જેવા રાજ્યમાં પણ જ્યાં અડધો ભાગ અડધો સૂકો છે, ત્યાં પાણીનું પ્રમાણ ઓછું સે, એટલે કે પાણીનું મહત્વ પણ સોના કરતા પણ વધારે સે. એટલે કે જીવન જીવવા માટે તે આપણને પાણી ખૂબ જ જરૂરી છે. જીવન ટકાવવા માટે પાયાની સુવિધા માટે પાણી ખૂબ જ જરૂરી છે, એટલે કે પાયાની સુવિધા જેમ કે, વ્યક્તિને પીવા માટે પાણી, રાંધવા માટે પાણી, નહાવા માટે. તે કપડાં ધોવા માટે, રોજ ઓસામાં ઓસો, બસ- સો અઢીસો લીટર તો, ઓછા માં ઓછી જોઈએ જ. અને ગામડામાં પણ આજે મહિલાઓ બે થી ત્રણ કિલોમીટર દૂરથી પાણી લાવે છે, એટલે જે વિસ્તારમાં પાણીની તંગી હોય. ત્યાં પણ બીમારી ખૂબ ઊંચા પ્રમાણમાં હોય છે, અને પાણી બીજું મુખ્યત્વે ખેતીમાં ખુબ જ જરૂરી છે. ખેડૂત, હંમેશા ખેતી કરવા માટે પાણીની જરૂર જ હોય સે. ખેતી કરવા માટે પાણી વગર જીવન અધૂરું છે. એટલે કે ગુજરાતની સાત ટકા વસ્તી ખેતી પર આધારે છે. તે રોજગારી પણ ખેતી પર મેળવે છે, જો પાણી ન હોય તો ખેતી ના થાય અને ખેતી ન હોય તો રોજગારી પણ ન મળે. જેથી ખૂબ જ મો ટા પાયે નુકસાન થાય છે. અને જોવા જઈએ તો ઉ ઉદ્યોગ અને રોજગારીમાં પણ પાણી ખૂબ જ ઉપયોગી છે. એટલે કે કેમિકલ જેવી કંપનીમાં પાણી મોટા પ્રમાણમાં જરૂરી હોય છે. જેનાથી રોજગારી મળે છે. અને આપણે જોવા જઈએ તો ભૂગર્ભ જ અને પર્યાવરણની સમતુલા
જોઈએ જેમાં વિસ્તારમાં કુવા ચેકડેમ ભરેલા હોય અને પાણી ભૂગર્ભમાં સંગ્રહ થતું રહે, અને પાણીથી સામાજિક અને આર્થિક સ્ ત પણ સુધરે છે. જે ગામમાં ચોવીસ કલાક પાણી આવે ત્યાં છોકરીઓ ભણે કારણ કે પાણી ભરવામાં સમય બગડતો નથી. અને અમુક જગ્યાએ પાણીની સમસ્યા હોવાથી હંમેશા પાણીની હાલમાં અમુક વિસ્ત પાણી ટેન્કરના હજાર રૂપિયા ખર્ચીને પાણી લાવતા હોય છે. અને ટ્રેનો પણ દોડવામાં આવે છે આ આ શબ્દને કે આ ટોપિકને આગળ લઈ જતા તમે શું કહેવા માંગો છો?
હા મિત્ર તમે કહીએ એવું કે પાણી એ આપણા જીવન માટે ખૂબ જ મહત્વ છે. એટલે તો કહેવાય છે મિત્ર કે જલ હૈ તો જીવન હૈ, એટલે પાણી એ પ્રકૃતિનું સૌથી અમૂલ્ય ભેટ છે, જે પૃથ્વી ઉપરના દરેક જીવતા મનુષ્યો પ્રાણીઓ બધા માટે એક આધાર છે. પાણી વગર આપણું મનુષ્ય જીવન પશુ પક્ષીઓ વન્યજીવો સૃષ્ટિનું કઈ અસ્તિત્વ નથી. કારણ કે પાણી નથી તો જીવાના કઈ રીતે છે, તેથી પાણી એ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વનું છે. એટલે તો જળ હૈ તો જીવન હૈ જે પાણી હવે આપણે પૃથ્વીની સપાટી જોઈએ તો જે ચાર ભાગ છે એમાંથી ત્રણ ભાગમાં તો પાણી બધું પાણી આવેલું છે. જે મોટા ભાગનું ખારું પાણી છે પરંતુ તેમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણે જે પાણી પીએ છીએ મીઠું પાણી એ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે એટલે આપણે તે થી પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કર જોઈએ જેથી આપણા પછીની જે પણ પેઢી આવે એને પણ પાણી એમને પણ મળી રહે એમને પાણીની અછત ન થાય તેના માટે જે પણ પીવાલાયક પાણી છે એને આપણે ખૂબ સાચી રીતે પૂર્વક ઉપયોગ કરવા જોઈએ. આપણે જોઈએ તો મનુષ્યનું જે આપણું દૈનિક જીવન છે રોજિંદા જીવન છે એમાં પાણીનું એક વિશેષ સ્થાન છે સવારથી સાંજ સુધી અને્ય કાર્યો માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ જેમ કે પીવા માટે રસોડા સ્નાન કરવા કપડા ઘર આસપાસની સફાઈ કરવા પણ આપણે પાણીનો જ ઉપયોગ કરીએ છીએ અને સવારે આપણે સ્નાન કરવા વગેરે માટે પણ આપણે પાણી ખૂબ જ ઉપયોગ કરીએ છીએ તેમાં આપણે જે પણ આપણા કાર્યો કરીએ છ છે એમાં જો પૂરતું જેટલું પણ આપણને પાણી જોઈતું હોય એટલ જ પાણીનો ઉપયોગ કરાય. જે વધારે પાણી નો આપડે બગાડ કરવો જોઈએ નહી, કારણ કે જે પણ પાણી છે મીઠું પાણ પાણી છે તે જે મા પાણી દરિયામાં એક ખારું પાણી છે એટલે આપણે પછીને પીડીને પાણી મળે તેના માટે આપણે ખૂબ સાવચેતી પૂર્વક ઉપયોગ કરવા જોઈએ. જે પાણી છે એ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણે જાણી છી કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી કરવા માટે પાણી એક ખૂબ જ એક મહત્વનું ઘટક છે, જેમ કે આપણે ખેતીનો મોટો આધારસ્તંભ મોટા ભાગે પાણી પર અહ રહેલ છે. પાકને ઉગાડવા પછી તેની વૃદ્ધિ કરવા તેને એમ પાણી અનિવાર્ય છે જો વરસાદ ઓછો પડે તો પાણીની અછત સર્જાય તો આપણે પાક જે પણ આપણો પાક છે, ડાંગર છે, અનાજ છે, એ નિષ્ફળ જાય, નિષ્ફળ જાય તો એના કારણે અનાજની અછત આવે. અને ભૂખ જેવા ભૂખ મરા જેવી મોટી-મોટી સમસ્યાઓ ઊભી થાય તેના માટે આપણે વિવિધ જે પણ જળના માટે ખેતી માટે વિવિધ યોજનાઓ લાગુ પાડવા માં આવેલી છે તેના માટે કે જેથી કરીને દરેક લોકોને પાણી મળે. જેમાં આપણે અહ ભારત સરકાર દ્વારા માન્ય કરેલી જે બે હજાર ઓગણીસમાં એક
હા મિત્ર તમારી વાત સાચી જ છે.
હમ્મ કે જે પણ આપણા દેશના વિવિધ રાજ્યો છે, એમાં બધાના ઘરે પીવાનું ચોખ્ખું પાણી બધાને પહોંચાડવામાં આવે, પછી ખેતી માટે જે સરકારે લાગુ પાડેલી યોજના છે તે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેનો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોને ખૂબ જ મોટો બહોળા પ્રમાણમાં ફાયદો થયો છે. જે પણ ખેડૂતો છે તેમ તેમને નહેર મારફતે પાણી જે પણ આપડી નર્મદા અને સાબરમતી જેવી મો મોટી-મોટી નદીઓ છે તેમાંથી તે લોકોને પાણી આપવામાં આવે છે જેના કારણે તે લોકો ખૂબ ખેતી કરે છે અને આપણા દેશના આર્થિક વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. આપણે જાણીએ કે આપણે જોઈએ તો અહ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આવેલી નર મદા નદી જેમાંનું પાણી જે છે એ ગુજરાતમાં ઘણા બધા લોકોને પીવા માટે સિંચાઈ સુવિધા માટે વગેરે માટે ઉપયોગ થાય છે અને નર્મદા નદી પર એક આવેલો ડેમ છે જે સરદાર સરોવર ડેમ જ્યાં પાણીનો ઉપયોગ કરીને એક આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ જે આપણા માટે ખૂબ જ મહત્વનું છે તમે શું આના વિશે
હા મિત્રો તમારી વાત સાચી છે. અનેક ડેમો બનાવવામાં આવેલ છે જેનાથી બધા વિસ્તારને પાણી મળે તો હું એ એવું જણાવવા માંગુ છું કે આપણા વિસ્તારમાં આદિવાસી વિસ્તાર કે અત ગરીબ વિસ્તારમાં હાલમાં પણ પાણીની તંગી ખુબ જ છે તેઓ બે થી ત્રણ કિલોમીટર ચાલીને પાણી લાવતા નજરે દેખા છે એટલે ન્યૂઝ સંદેશમાં જોવા મળે છે કે પાણીની તકલીફ ખુબ જ મોટા પાયે જોવા મળે છે. કેટલીક મહિલાઓ બે ત્રણ કિલોમીટર ચાલીને માટલા કે ઘડ માથા ઉપર લાવતી જોવા મળે છે અને સરકારની ઘણી બધી નલસજન યોજના અલ યોજના જે ફેલ ગઈ છે. જે અંગે પાણી પહોંચતું નથી તો સરકારશ્રીને ધ્યાનમાં લેવું જોઈએ કે બધા વ્યક્તિને પાણી પહોંચે એ માટે આ યોજનાઓને કોઈ પણ પ્રકારે ચાલુ કરવામાં આવે અને બધાને પાણી મળી જાય. અને પાણી વગર આપણું જીવન અધુરુંજ રહ્યું છે. આપણે પાણી હંમેશા બચાવવું પણ જોઈએ આજુ આપણે ઘરમાં પાણી ના બચાવીએ તો આપણા જીવનમાં પાણી જ ના રહે આપણે પાણી બચાવવા માટે નળ ચાલુ ના રાખવો જોઈએ બંધ જ કરવો જોઈએ કોઈ પણ કપડા તી વખતે વાસણ ધોતા વખતે નાહતો વખતે પાણી લિમિટમાં વાપરવું જોઈએ આપણે બગાડ ઓછો કરવો જોઈએ અને આપણે ધ્યાનમાં લેવો જોઈએ કે આટલા પ્રમાણમાં જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પીવાનું પાણીમાં અને સોસાયટી કે દિવમન મોટાભાગે પાણીની તકલીફ તો હોય જ છે પણ ત્યાં આવા વોટર જેવી સુવિધા હોયથી એ લોકોને પૂરું પાડે છે અને મોટા પ્રમાણે તો તમે કહ્યું તેમ કે ખેતરમાં ખેતી કરવા માટે પાણીની ખૂબ જ જરૂરત હોય છે તો આપણે પાણીને બચાવવા માટે ટપક પદ્ધતિ જેવી અપનાવવી જોઈએ જેનાથી પાણીનું પણ ઓશું કરી શકાય પાણી બચાવવું કેમ જરૂરી છે એટલે કે આપણું જીવન જીવા માટે પાણીને બચાવું જોઈએ જેથી બધાને પાણી મળી રહે અને તમે કહ્યું છે કે ચાર ભાગમાંથી ત્રણ ભાગ પાણી જ છે પણ દરિયાનું પાણી ખારું હોવાથી તેનો વપરાશ કરો યોગ્ય નથી તેથી આપણે સારું પાણી હ. નો જ ઉપયોગ કરીએ છીએ જ. તો આપણે આ વાતને આગળ લઈ જતા તમે શું કહેવા માંગશો.
હા મિત્ર તમે કહી્યું પાણી બચાવવાનું ખૂબ જ જરૂરી છે જે પણ આપણ ઉદ્યોગો હાલમાં ઉદ્યોગો ખૂબ જ બોળા પ્રમાણમાં વિકાસ પામી રહ્યા છે તેમાં કાચા માલમાં વગેરે માટે પાણીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે પરંતુ જે ઉદ્યોગમાંથી જે ખરાબ પાણી નીકળે છે એ જમીનના ભૂગોળમાં અંદર ઠાલવવામાં આવે છે જેના કારણે જે પણ નીચલી સ્થળ પર જે પણ આપણું પાણી છે એને ખૂબ બહોળા પ્રમાણે પ્રમાણમાં નુકસાન થાય છે જે જે આપણે સાચવવા જોઈએ આપણે વિવિધ પ્રક્રિયાઓ કરીને પહેલાં પા પાણીને આપણે સારી રીતના તેમાં રહેલા નુકસાનકારક જે પણ ઘટકો છે એને આપણે દૂર કરવા જોઈએ અને ત્યાર પછી એ પાણીને આપણે છોડ જોઈએ જેથી કરીને ભૂગોળમાં રહેલું જે પણ પાણી છે એ સારું રહે અને આપણની જે આગળની પીઢી છે એને એનો પણ લાભ મળે.
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે કે બધાને પાણી મળે એ માટે સરકાર ઘણી બધી યોજનાઓ પણ છે પણ આપણે જોવા જઈએ તો હાલના સમયમાં તડકો વધારે પડવાથી પાણીનું બાષ્પીભવન પણ વધારે થાય છે એટલે કે પાણી બચતું નથી ઉનાળામાં પાણીની તકલીફ ખુબ જ મોટા પાય હોય છે અને ડુંગર જેવા વિસ્તારોમાં ચોમાસામાં પાણી વધારે પડવા છતાં પાણીનું ઉનાળામાં ખુબ જ તકલીફ પડે છે તો તેના દ્વારા સરકાર પગલા લેવા જોઈએ કે કેવી રીતે આપણે બચાવી શકાય એ અંગે પગલા લેવા જોઈએ.